બસ બસ મજામાં શું ચાલે છે, જમી લીધું તમે
હા જમાઈ ગયું જમાઈ ગયું એકદમ શાંતિ તમે બોલો
બસ બસ કઈ નઈ આ તમે સમાચાર જોયા પેલી એક્ઝામ લેવાય હતી ને રિનીટ તો તેમાં બી ઘણા બધા છબડા છબડા એવા છે કે બિચારા છોકરાઓ
એક્ઝામ આપે આખું ટેશનમાં એ પણ પેપર એટલું બધું હાર્ડ પૂ એટલે
હમ
બીચારા છોકરાઓ પર એટલી દયા આવે ને મન શું ચાલી રહ્યું છે, એ પેરેન્ટ્સ એટલા બધા ટેન્શનમાં એ ટેન્શમાં આખી એજ્યુકેશન સિસ્ટેમને હ આ લોકોએ તો બોલો
એ તો છે જે તો ખબર જ છે. પણ હવે કરીએ છું હવે નેક્સ્ટ જનરેશન માટે તો એજ્યુકેશન ઇઝ મસ્ટ એ લોકોના માટે તો છે જ કે તમે જેટલું એજ્યુકેશનમાં આગળ જશો એટલું તમારું ફ્યુચર બ્રાઇટ રહેશે તમને એટલી સારી જોબ મળશે એટલે એ લોકોને તો ભાઈ ભણવું જ પડશે
હ હ સાચી વાત છે, ભણવું જ પડશે બરાબર છે, પણ પહેલા કેવું હતું કે કે આપણેે અગિયાર બાર સાયન્સ કરીએ ને તો બાર સાયન્સમાં જેટલા પર્સન્ટેજ આવે ને એ પર્સન્ટેજ ક્વલફાઈડ રાખીને જે આપણેે ડોક એટલે ડોક્ટરની જે ડિગ્રી લેવી હોય ને એના માટે એડમિશન માટે વેલિડ ગણવામાં આવતું હતું જયારે હમણાં છે પાંચ સાત દસ વર્ષમાં એવું કરેલું છે કે એનડીટીએને એજન્સી ને એઝામ આપી દીધી છે કે બાર સાયન્સ કર્યા પછી જે રિઝલ્ટ આવે એ કોઈ નેસેસરી નહી એટલેઈ કમ્પલસરી નહી કોઈ માન્યથી રાખતું પણ પછી તમારે એક મહિના પછી કેવી નીટની એક્ઝામ આપવાની અને એ નીટમાં જેટલા માર્સ આવે તે માર્ક્સ ના આધારે ત તમને એડમિશન પ્રોસેસમાં એડમિશન મળે તો તો કઈ વાત છે હવે ખબર છે સ્કૂલમાં એડમિશન જોડાાવીધે જેને ડમી એડમિશન કેહે છે અને પછી આખું વર્સ કોચિંગ ક્લાસીસ મે લોકો કોચિંગ કરે નીટની એક્ઝામ રિલેટિવ અનેપવા માટે સ્કૂલમાં જ પરીક્ષા આપવા માટે જતા હો નથી આવે તેને આવે બોલો આવું જ
અરે એટલે જે બચ્ચા લોકો આટલું આગળ થી બધું પ્રિપરેશન કરે એ બધા ગાંડા છે જે ખાલી એક તમે એક મહિના પછી જે એક એક્ઝામ આપો એના ઉપર તમે એડમિશન આપવાના
એ તેમાં પણ તમે નહી માનો કે કોલેજમાં